કેમ છો હલો હલો
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હા હું પણ મજામાં છું
હા ઘણા દિવસ થઈ ગયા તો આપણે કઈક વિષય પર ચર્ચા કરીએ આજે શું કેવું તમારું
હા ખરી વાત છે મારે પણ તમને એક વિષય પર વાત કરવી જ હતી છોકરાઓ જો ને આજકાલ કેટલા બધા ફાસ્ટ ફૂડ તરફ આકર્ષિત થઈ રહ્યા છે
હા એ તો ખરી વાત તમારી આજનો જમાનો છે કે બધા જ લોકો પછી એ નાના છોકરા હોય કે વૃદ્ધ હોય બધાને જ આજકાલ તો ફાસ્ટ ફૂડ ભાવવા લાગ્યું છે કોઈ ઘરનું પૌષ્ટિક ભોજન લેવાનું પ્ર ફરજ નથી કરતું
સાચી વાત છે અને જો ને ફાસ્ટ ફૂડ ખાવાથી કેટલા બધા નુકસાન થાય છે તમારું શરીર કેટલું નબળું થઈ જાય છે તમારા રોગ પ્ર્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે તમને તળેલું મસાલાવાળું ખાવાથી કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ થાય છે પણ લોકો સમજતા જ નથી હલો હલો હલો
હા હા
હા બોલો તમારો અવાજ નહીં આવતો હતો
કેટલી વાર એકને એક તેલમાં વસ્તુ તળીને આપણને આપે છે પછી એ ઓઈલ આપણા શરીર માં જઈને આપણને નાની નાની બીમારીઓમાંથી મોટી બીમારી ક્યારે બની જાય એ ખબર જ ના પડે અને જેના લીધે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય
બિલકુલ સાચી વાત છે એક જ તેલને વારે વાર ગરમ કરવાથી આપણા એને એવું તેલ ખાવાથી આપણા શરીરને ઘણા બધા નુકસાન થાય છે એના કરતાં તો ઘરનું ખાવાનું કેટલું સારું હોય છે ઘરનું ભોજન કેટલું સ્વસ્થ હોય છે અને કેટલી ઓોખાઈથી સાફ સફાઈથી આપણે બનાવતા હોઈએ છે
હા એજ વસ્તુ છે ને લોકો એ સમજ જો કે બાર જે ભોજન છે મળે છે જે ફાસ્ટ ફૂડ મળે છે એ આપ ઘરે સારી રીતે હજીનથી અને આપણને જેવું જોઈએ એવું પછી થોડું સ્પ જોઈએ થોડું ઓછું મસાલા વાળું જોઈએ કે જે રીતે આપણને ભાવતું હોય એ રીતે સ્વચ્છતા પૂર્વક આપણે ઘરે પણ બનાવીને એ વસ્તુ ખાઈ શકીએ છીએ પણ આજકાલ તો લોકોને બનાવવામાં પણ આડસ આવે છે એટલે ફ ફુડ તરવા આગળ વધી રહ્યા છે.
બિલકુલ અને આજકાલ ઘણા લોકો પાસે સમય પણ નથી રહેતો એ લોકો ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે કેમકે ઘરે જો ઘરે ખાવાનું બનાવવામાં વાર પણ લાગે અને થોડો ટાઈ મ પણ લાગે એ જ ફાસ્ટફૂડ એમને ઝડપથી મળી જાય છે પણ એ લોકો એ નથી સમજતા કે એનાથી એમને કેટલું નુકસાન થઈ રહ્યું છે.
સાચી વાત કહી તમે, અને આજકલ ના બાળકો પણ જ્યારે જોઈએ ત્યારે પેકેટ, પડીકા અને તેલ વાળું, મસાલા વાળું એની જીદ કરતા હોય છે, પરંતુ ફેમે લિવાળા હોય કે પછી માતા પીતા હો, ય એમણે બાળક ને સમજાવવું જોઈએ કે આટલી નાની ઉંમરમાં ફાસ્ટ ફૂડ વધારે પડતું ખાવું, એ એમના સ્વાસ્થ્ય માટે જ સારું નથી, એનાથી પછી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે, અને બાળક થોડા થોડા દિવસોમાં બીમાર પડે છે.
અને આ ફાસ્ટ ફૂડનો વધારે ઉપયોગ કરવાથી જો ફાસ્ટ ફૂડમાં કેટલા ઓઇલ અને મસાલા બહુ વધુ પ્રમાણમાં હોય છે, એના લીધે આપણને ડાયબિટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય છે. અ અ જો ક્યારેક તમે ફાસ્ટ ફૂડ ખાઈ શકો છો, તેનાથી તમને વાંધો નથી પણ તમે જો રોજે જે ખાશો, તો લાંબા ગાળે તમને નુકસાન આપશે.
હ, એ વાત તો ખરી કહી. એટલે હું તો એમ ચાહું છું કે અ ઉ ઉ જ્યારે હોય ત્યારે જે પણ મારે ખાવું હોય મારી મનપસંદની વસ્તુ એ રેસીપી જોઈને ઘરે જ બનાવવાનું પ્રિ ફર કરું છું, અને ઉ તો એમ પણ કહું કે બ જાયે જ આપડે આજુબાજુ ને સોસાય ટી વાળાઓ, તમારે પણ જેટલું બને એટલું, ફાસ્ટ ફૂડ ને અવોય અવોઈડ કરીને ઘરે બનાવેલું ભોજન જ ખાવું જોઈએ.
સાચી વાત છે, અને જો ઘરે આપણે ભોજન બનાવીએ કે આપણી મમ્મી ઘરે ભોજન બનાવીએ, તો કેટલું પ્રેમથી એ બનાવે છે, અને એમાં કેટલી શુદ્ધતા હોય છે, અને કેટલું એ સાફ સફાઈનું ધ્યાન રાખીને આપણને પ્રેમ થી એ ભોજન જમાડે છે, તો એના અ એવું પ્રોટીનવાળું કેટલા બધા અ તત્વ રાસાયણ તત્વોથી ભરેલું ભોજન ખાઈને આપણા શરીરને કેટલા બધા અ ફાયદાઓ થાય છે.
સાચી વાત છે, હવે તમે જ જોઈ લો પુરાના જમાનામાં જુના જમાનામાં લોકો ક્યાં ફાસ્ટ ફૂડ એટલું ખાતા, ત્યારે તો બધા એજ શાક રોટલો, દાળ ભાત, ખિચડી ઘરે બનાવેલુ જ ભોજન ખાતા, એ પણ ચૂલા પર બના વેલુ, ત્યારે લોકો કેટલું લાંબુ જીવતા હતા. અને એમને કોઈ બીમારીઓ પણ ન થતી અતી, ત્યાં અ આ અત્યારે તો જોઓને કેટલી બધી બીમારી વધી ગઈ છે, આ બધું જ ફાસ્ટ ફૂડ ના કારણે.
સાચી વાત છે, આ ફાસ્ટ ફૂડના કારણે આજકાલ નાની નાની છોકરીઓમાં પણ તમે જોશો તો પીસો પી સી ઓ ડીની સમસ્યા જોવા મળે છે, ઓ બી સીની સમસ્યા જોવા મળે છે, એક સાના કારણે, જે ફાસ્ટ ફૂડમાં જે વધારે ઓઇલ, તેલ, મસાલા અને કેટલાક ફૂડ કલરનો એ લોકો ઇસ્માલ કરે છે એ બધાને કારણે શરીરને ઘણી આડઅસર થાય છે.
હા સાચી વાત કહી. અત્યારના યુવાનો તો જોવો ને કે પ્રોટીન, ફાઈબર્સ એ બધું અ કર મેળવવા માટે જીમમાં જાય છે અને પ્રોટીન પાવડર એ બધું ખાય છે, પણ એ બધાની શું જરૂર, જ્યારે ઘરે બ નાવેલું સાત્વિક અને પૌષ્ટિક ભોજન ખાતા હોય, તો એમાંથી બધા જ પ્રકારના પોર્ટ પ્રોટીન્સ, ફાઈબર્સ, વિટામિન, આયરન બધું જ મળી જાય છે, પણ એ આજકલના યુવાનોને કોણ સમજાવે?
બિલકુલ સાચી વાત છે. આપણા ઘરનું જ જે સાત્વિક, સ્વસ્થ, સારું ભોજન એમાં જ તમને બધા પ્રકારના પ્રોટીન્સ મળી જાય છે. તમે પ્રોટીન માટે આપણે ઘરે બનાવેલી દાળ છે, મ ફણગાવેલા મગ છે, કેટલા બધા કઠોળ છે પનીર છે, એ બધાનો ઉપયોગ કરી શકો છે, અને ઘરનું ભોજન શુદ્ધ અને તમારા શરીર માટે પણ સારું હોય છે.
હા, ફાસ્ટ ફૂડની વાત તો છે જ કે ફાસ્ટ ફૂડ બધા બહારથી જ ખાવા અ ખ ખાવાનું પ્રિ ફર કરે છે, પણ તમને ખબર હોય, તો ગ અ આ પુરાના જમાનામાં લોકો ઘી સુધી ઘી પણ ઘરે બનાવતા તા, આજકાલ પણ આસ અ ઘણા ઘરે જોવા મળે છે પરંતુ એ બધું ઓછું થઈ ગયું બધા વિચારે કે આ બધી મગજમારી કોણ કરે એના કરતા સીધે સીધું બહારનું પેકેટ વાળું જ લઈ આવે છે
ખરી વાત છે તમારી આજકાલ પહેલાં જેટલી ખાવામાં ચોખ્ખાઈ નથી રહી અને આજકાલ તો આપણે બધું બેડશેડ વાળું જ ખાઈએ છીએ કોઈ વસ્તુ તમને શુદ્ધ નથી મળતી ઘીથી માંડીને દહીં દૂધ છશથી માંડીને બધી જ વસ્તુ તોમાં તમને ભેળસેેળ મળશે એટલે તો આપણા પે પહેલાંના લોકો ઘરે જાતે બનાવતા મહેનતથી જાતે બનાવીને એ વસ્તુ ખાતા તો એ આજે આપણા કરતાં પણ કેટલા વધારે ઉંમરના થઈને પણ આપણા કરતાં તા હેલ્ધી લાઈફ જીવે છે
હા એ વાત તો તમે એકદમ ખરી કહી અને એ વ વસ્તુ પણ છે ને કે લોકો જેટલા ફાસ્ટફૂડ પર નિર્ભર થયા છે એટલું જ પોતાના સુખ થી શ્વાસ થી દૂર ભાગી રહ્યા છે એ લોકો વિચારે છે ક્યા ચટપટ મોટું ખાવાનું તો ખાવામાં કેટલું સરસ લાગે કેટલો સ્વાદ આવે મોઢામાં પણ એ નથી વિચારતા ને એમનાથી એ પોતાના શરીર માટે જોખમ વધારી રહ્યા છે
સાચી વાત છે અને આ આજકાલની જે યુવા પેઢી છે એ ખાસ કરીને બહુ ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહી છે અને અત્યારનું આપણું જીવન એવું છે બેઠાળું જીવન છે આપણને કોઈ પણણ એવું હાર્ડવર્ક થાય એવું કામ નથી કરતું ઓફિસમાં બેસીને ખુરશીઓ પર કરીએ છીએ ઘરે પણ એવા કેટલી બધી મશીનો આવી ગઈ કે આપણને કોઈ હાર્ડવર્ક કે શરીરને કસરત થાય એવું કામ નથી કરતા તો એવું ખાવાનું આપણને પાચન જ ન થાય એના એને જો એ આપણે ઘર સાદું ભોજન કરીએ તો એ પચવામાં પણ હલકો રહે
સાચી વાત છે તમારી એકદમ અને બીજી વસ્તુ પણ આજકાલ તો તમને પણ ખબર છે કેટલા બધા કેસીસ આપણને જોવા મળે છે જેમાં ફાસ્ટ ફૂડ ખાવાથી ફૂડ પોઈઝન પછી વોમિટ ડાયરિયા જેવી સમસ્યા લોકોમાં સામાન્ય જેવી બની છે અને સાથે સાથે આજકાલ તો જે અ બાર ડેરી પ્રોડક્ટસ હોય છે કે પછી કોઈ બીજા દુકાનમાંથી એ બધામાં જે ગવર્મેન્ટ સેમ્પલ લઈને જાય છે ખાવાના એ બધા ટેસ્ટિંગ વખત તે અ ફેલ જાય છે અને એ જ વસ્તુ આપણને ખબર નથી હોતી અને આપણે ખઈ લઈએ છીએ પરંતુ જયારે આવા કેસીિસ આપણને સાંભળવા મળે છે ત્યારે ખબર પડે છે અરે અહીંયા અહીિયાંયાનો પ્રોડક્ટ કે પછી અહિયાયાના જે ખાવાનું જે મટીરિયલ છે એ બધું તો ફેલ ગયું છે અને એ જ આપણે ખાધું તું તો વિચારો આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડ્યું હશે
અને આજકાલ તો તમે જોયું ઠેર ઠેર પનીરના સેમ્પલ પણ લઈ જાય અને એમાં એ કેટલું નકલી પનીર સાબિત થાય છે નકલી પનીર લોકો વેચાણ કરે છે અને રેસ્ટોરન્ટમાં બધે જ એ પનીરનો ઉપયોગ થાય છે અને રેસ્ટોરન્ટમાં તો કેવી બધી શાકભાજીની ગ્રેવી ખબર નહીં કેટલા દિવસથી બનાવીને તૈયાર મૂકેલી હોય છે અને એ જ બધું આપણે ખાઈને કેટલા બીમાર પડી જઈએ છે
સાચી વાત છે એટલા માટે જ આપડે બધાએ ઘરનું બનાવેલું સાત્વિક ભોજન જ ખાવું જોઈએ આપણા પરિવારને પણ શીખવાડવું જોઈએ ને બાળકોને પણ શીખવાડવું જોઈએ ચાલો ત્યારે આપડે હવેથી સંકલ્પ લઈએ કે ફાસ્ટ ફૂડ ઓછું કરીને ઘરનું બનાવેલું ભોજન જ ખઈશું
ચોક્કસ ચોક્કસ હું હું પણ ટ્રાય કરીશ અને છોકરાઓને પણ એવી જ ટેવ પાડીશ
ચાલો ત્યારે સરસ જય શ્રી કૃષ્ણ